હા મેડમ હવે હું શું કઉ છું કે તમે ક્રિકેટ નું તમારી ઇન્ક્વાયરી માટે કોલ આવ્યો હતો મને ક્રિકેટ કોચિંગ તમારા બાબાને કરવા માટે ફોન આયો હતો ને તમારો
હા હા હા બરાબર હા એ
પહીં એને એટલે જોયીન કરવી તી એકેડેમી હવે મેડમ પેલા તો મારે એક કમકે તમારો છોકરો આવું કોઈ અધર સ્પોર્ટ એક્ટિવિટીમાં છે
ના ના ના ખાલી ક્રિકેટમાં જ એને વધારે રસ છે એટલે એમ જ રમતો હોય છે
રમી શકે એવો
પુરુષ પુરુષ ટાઈપ
વચ્ચે નો છે
હ મદૅ
મર્દ છે અચ્છા તો મેડમ શરીર કેવુ હટુ કટુ છે.
ક્રિકેટર્સ ની જ હોય એવી જ
ઓકે એટલે માય કાગલો છે હવે મેડમ એની અંદર એવું છે કે આપણે ત્રણ મહિનાનું કરાય છે છ મહિનાનું છે. નવ મહિનાનું છે અને બાર મહિનાનું છે હવે જે બાર મહિના વાળું જે છે ને હવે તમાર એ બાર મહિનામાં અમે ગેર લે છે તમારા સ્ટુડન્ટને એ ટ્રેન કરીશું કે એ એ રણજી ટ્રોફી સુધી અમે પહોંચાડીશું. હવે ત્યાંથી આગળ જવાની જવાબદારી તમારી. અમારી નહી તમારી બરાબર. અમે રણજી ટ્રોફી સુધી અમારે એને પહોંચાડવાનું એ અમે તમને લેખિત માં આપએ કે તમારા સ્તો છોકરો જે છે એ અમારે સંસ્થા દ્વારા આગળ રણજી ટ્રોફી રમશે. એક વરસ વારામાં. હવે એક વરષ વાળાની ફી છે એક લાખ અડતાલીસ હજાર.
બરાબર.
આ રીતના ન નો આપ.
થ્રી મંથ ના મેડમ થર્ટી ફાઈવ થાઉઝન્ડ છે, સિક્સ મંથ ના ફોર્ટી એટ છે. નાઇન્ મંથ ના જે નાઇન્ટી ટુ એટલે આ રીતના આપણું ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. એલે અવે
કો છો કે બાર મહિનામાં રણજી ટ્રોફી સુધી લઈ જાય, નવ મહિના છ, ત્રણ, બે, એકવીસ એવા બધા
ના એમાં આપડે કોઈ એવી ગેરંટી નથી લેતા.
તો મારા છોકને આગળ જ વધ્યું છે આજ ફિલ્ડમાં તો પછી બાર મહિનાનું જ બરાબર યોગયો લાગે છે ને.
મેમ સ્ટાર્ટિંગ નો એક મહિનો અમે એને પેલા તો ફિઝિકલી સ્ટુડન્ટને અમે ફિટ કરે છે કે જેથી એ દોડી શકે ફી બરાબર સીઝન નો બોલ એટલે વાગે એટલે એ રીતનાની પેલા ટ્રેનિંગ કરાવી આપડે ત્યાં ડેલી પાંચ કિલોમીટર દોડવું પડશે, સવારે પાંચ વાગે એકેડેમી ખુલી જાય જે પાંચ થી સાત ની દરમિયાનમાં મોકલ વો હોય તો એ ટાઈમ બીજો ટાઈમ છે આઠ. થી દસ નો છે. આ બે જ ટાઈમ આપે ત્યાં છે અને બીજો ટાઈમ છે ચાર થી સાત એમાં ચાર થી સાત માં અત્યારે આપડી બે જ ફૂલ છે. ને તમારે કરવું પડશે તો સવારનામાં જ. અને કંડિશન એવી છે કે તમારે એને કીટ અપાવી જ પડશે સિઝન ની એ લઈન તમારે અહિયા મોકલવા પડશે એના વગર આપડે
તમારે ત્યાં ઉપલબ્ધ નથી એમ.
તો મેડમ ના અ અહિયાં ખાલી જસ્ટ કોચિંગ ના અમે જે કોસ્ટ છે અમે અહીથી કઈ જ પ્રોવાઈડ નહી કરીએ. ઇવન સ્ટમ્પ્સ પણ નહી, ઇવન સ્ટમ્સ પણ નહીં અમે અહીં થી સ્ટમસ બી પ્રોવાઈડ નથી થી કરતા અમે ખાલી નેટ જ એકલી પ્રોવાઈડ કરીશું નેટ પ્રેક્ટિસ રહેશે સ્ટાર્ટિંગ ના બે મહિના પછી મેચો ચાલુ થશે એમની ગ્રાઉન્ડ પર એ મેચો પતશે પછી આપણે ધીરે ધીરે આગળ એમના સ્ટેપ લઈશું. હવે પેલું તો તમારા તમારા બાળકને ચકાસવો પડશે અમારે કે બેટિંગ સારું કરે છે કે બોલિંગ કરે છે.
એટ બધું બધું સારું કરે ઓલ રાઉન્ડર છે ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ.
એ મેડમ તમે કોઈ પ્રમાણ ના થાય અમારે પણ અમારુ ચેક કરવું પડે અમારા ભઈ બધા રૂલ્સ હોય. ફિલ્ડિંગ કેવી છે, એની આઈ કોન્ટેક્ટ કેવો છે પછી મેઈન બિહેવિયર પર જશે. કેમકે આગળ જશે એટલે એને કોમ્યુનિકેશન પર ફોકસ રહેશે એ બધ તો બી અમારે ત્યાં જ જોવામાં આવશે
એમ છે એટલે ઇંગ્લિશ બિંગ્લિશ શીખવાડશે કે
ના મેડમ એટલે બોલતા બોલતા એમ જોઈશું અમે એનું તો
કેમ કે એ બવ ગભરાય છે
ના મેડમ એવું તો આપડે ત્યાં નથી એવું સ્પોકન ઈંગ્લિશ કેવું કઈ નથી એ તો તમારે અધર એક્ટિવિટી તરીકે જ ગણવું પડશે બરાબર છે હવે મેડમ અ શું કેતો હતો હું હા કે તમારા છોકરો સીઝન ના બોલ રમે છે તમે જે કીધું કે રમેલો જે સીઝનને બોલતી રમેલો મેડમ
ટેનિસ
ઓકે વાંધો નહી હવે મેડમ છે ને આપડી ત્યાં એવી સિસ્ટમ છે કે તમે પેલામાં પેલો તો વાંધો નહી તમારે હું તમારે પેલા એ ફેસલિટી પ્રોવાઈડ કરું પેલા દિવસ તમારા છોકરાને એમ નેમ મોકલો કોઈ કીટ લીધા વગર કોઈ ફી નહી લવ એની ફ્રી ઓફ કોસ્ટ છે એક દિવસ એને અહીંયા મોકલો અને એને જોવા દીઓ એને અનુકૂળ લાગે છે તો કરી આલ
હા બરાબર છે તો એ વાત બી ખોટા પૈસા હમ લ
એટલે મેડમ એનો તો કોઈ ઇસ્યુ નહિ આવે બરાબર છે આપડે ત્યાં
હા
હમ એ રીતના છે
ઓકે ચાર ટાઈમિંગ કીધો એ જ કે સવારે
હા સવારે સવાર વાળો જે કીધો ને એ જ મેડમ
હા એ બે જ કલાક નું કે ચાર કલાક નું
મેડમ બે જ કલાક છે આપડે ત્યાં બે કલાકમાં જ ડેલી બે કલાક
અચ્છા, બરાબર છે.
એટલે ડેલી બે કલાક તમારા સ્ટુડન્ટ રમે હવે એમાં ચોમાસામાં ભી અમે આપડે ત્યાં બોક્સમાં રમાડીએ છીએ, બોક્સ આપણું પોતે પોતાનું બનાયેલું છે. સીઝનની પીચ ઉપર જ બનાવે છે, સિમેન્ટની પીચ ઉપર એટલે સીઝન પર ચાલે એ રીતના એટલે કે ચોમાસામાં શું બાળકોને મેદાન ભીનું હોય તો દિવસો પડે નહી.
હા એટલે બરાબર એટલે બોક્સમાં પાણી ના આવે પણ, એમાં એક ભરાય પા એ પણ આ બોક્સમાં પાણી બાણી ભરાય નઇ એવું હોય,
બોક્સ એટલે મેડમ માચીસને તીલી વાળું બોક્સ નહી, મેડમ આપડે બોક્સ ક્રિકેટ વાળું બોક્સ ઉપરથી બંધ હોય બોક્સ મેડમ એટલે એમાં પાણી ના ભરાય ને મેડમ આ તો કઈ ડબ્બો થોડી મૂકો છે પાણી ભરાવા માટે મેડમ
હા હ
હા એટલે એ રીતના પછી તમારે છે ને એનું ડાયટિંગમાં થોડું ધ્યાન રાખજો કે બહુ ચરબી વાળો, આહાર નહી આપવાનો જેમ કે ઘી, દૂધ છે, તેલ છે, માખણ છે, છાસ છે, બટર એન્ડ ચિઝ, હેવીમાં બધું કવર કરી લે ને એટલે મેડમ એવું છે.
હા ડોડાસર બરાબર છે.
મેડમ હું તમાન નહી કહેતો આ તો હું,
ના એકચ્યુલી મને, ખબર છે કોને ખેંચાતા, મને એવું જ કે કોને કેતાતા,
ઓકે મેડમ હવે એકચ્યુલી માં એવું છે કે તમારે ફીસ ઇન્સ્ટોલમેન્ટમાં આપવી પડશે આપણે,
હા હા
તમારા છોકરાનું નામ નોંધવા માટે આયા, લાઈક પેલા દિવસ તમારો છોકરો ફ્રીમાં આવ્યો રમવાા એને યોગ્ય લાગ્યું, તમે બીજા દિવસ આવો, તિજા દિવસ આવો કોઈ ઈસ્યુ નહીં. તમે જે દિવસે એ કન્ફર્મેશન કરાવવા માટે આવો. અડતાલીસ હજાર રૂપિયા કેશ લઈને આવવાના, આપણે ઓનલાઈન નથી એક્સેપ્ટ,
અચ્છા બરાબર હા કસે વાન્ધો નઈ, ના ના એવુકશું જ છે નહી, ફિઝિકલી એકદમ પરફેક્ટ છે,
પાચન શક્તિ કેવી છે પછી શું થાય છે કે મેડમ અહિયાં રમવાને ટાઈમે લોકો બાથરૂમમાં ગણે છે,
જોરદાર એટલે એક જ ટાઈમ,
ટાઈમ ને તો પછી ઘરેથી જ હા ઓકે મેડમ તો પછી એને ઘરેથી ટરકાઈને જ મોકલજો બરાબર
હા હા હા હા અ હા હા બરાબર છે, તો પપ્પાને લખોડી મરાવી દેવાની માંગુ ના આવે
તો હવે જંગલી છે મૂકો મેડમ હવે હા હવે મેડમ એકચુલીમાં એવું છે બધી, પ્રોસેસ આની વચ્ચે કે જે તમે આવો ને જે ટાઈમિંગ એનો હોય ને, અને એના ટાઈમિંગના દસ મિનિટ પહેલા મારે એકેડેમીમાં જોઈ નની કર અહીંયા તો બધાને મારે
હા કશો વાંધો નહી ઘરે પર એ પંચમ સર ટાઈમ નો
હા જાતે આવવાનો છે કે મમ્મી કે કોઈ લઈને આવશે.
ના ના બહાદુર છોકરો છે એટલે જાતે જ આવશે. પેલા દિવસ એક બે દિવસ આવશ પછી જાતે જ આવશે
ઓકે પછી કેટલા વાગ્યા વાળી તમારે બુક કરવી છે બેચ
હા સવારે વહેલી પહેલી વાળી
પાંચથી સાત
હા
પાંચ વાગે એની મમ્મી નામાં ઓકાત છે વહેલા ઉઠવાની
હા મેડમ
એના પપ્પા બી નહી ઉઠતા એમ છે.
એ પપ્પા તો ગ્રાઉન્ડે હશે મેડમ એટલે એ રીતનો તો નઈ મેળ પડે ને મેડમ તો તમારે પેલા પેલું તો પાંત્રીસ એક હજારની તો કીટ આવશે હા હું તમને એ બી ઇન્ફોર્મ કરી દઉં. સીઝન કીટ થર્ટી ફાઈવ થાઉઝન
ના છોકરામાં જ પ ગ કેમ કે એને રસ બહુ જ છે
તમે ઉધાર છો પૈસા કાઢવા એ તો મને તરત જ લાગયુ મને એમ
તો અ પેલું નાની પેલી બઢી સોરી કીટ અપાઈ દેવાની
પ્લાસ્ટિક નું બેટ લઈને નહી આવાનું કીધું મેડમ સીઝન ના બોલ અમે પ્લાસ્ટિક નુ કેવું લાગશે તને તમે સેજ એવું વિચારો છો? કે તમારામાં નથી મગજ મેડમ
એ ખાલી રમુંજ છે ને એમ એટલે એમાં તો બધી રીતે બધામાં પ્રેક્ટિસ
કે મેડમ અ થશે એવું કે ધારોકે જોફડા અત્યારે બોલ નાખ્યો ને પ્લાસ્ટિક નું બેટ હોય ને તો મેડમ બેટમાં કાણું પડી ને વિકેટ કીપર જશે ને તો આઉટ ગણાશે તમારો છોકરો
હા એવું છે.
હા એ બધા જોફ્રા અને મલિંગાજ આવે છે અરે બધા ફાસ્ટ બોલર
ધોકો ધોકો
બોકો નહી પણ મેડમ એક કદાચ તમારે જ માથું પકડીને રમાડે તો ચાલે હલો
એની બાંસુરી. એના પપ્પા ની ચાલશે ના ભાઈ એ તો બહુ કિંમતી છે એટલે એક્ચયુલી
અત્યારે કામ કરો
હા બીકા બરાબર છે.
અમને કીટ અપાવી દયોને મેડમ એવું હો તો મેડમ ચાઇના ની બધી સાત આઠ હજારની આવે જે એવી
નો વિ આર ફ્રોમ ઇન્ડિયા સો. વી વોટ ઓનલી ઇન્ડિયન ઈન સોટ એ હમ.
પછી કીટ લાવીયો
હા હા તો લઈ આપીશું વાંધો નઈ કશ
પોચસો તમારા ફોટી એઇટ થાઉઝંડ લઈને આવાના અને બોડી ચેકઅપ નું સર્ટિફિકેટ લઈને આવવું પડશે આ એક મેઇન કન્ડિશન છે મેડમ હા એક વર્ષનો હું નાં, બીજા નથી મેડમ એ,
સર આખો મા ના પાડી
ઓકે બરાબર છે, હવે મેડમ એની અંદર છે, ને તમે ડોક્ટરી સર્ટિફિકેટ. મતલબ રિપોર્ટ બોડીનો ચેકપ નુ આખો લઈને આવો પડશે કેને કોઈ પ્રોબ્લેમ નથી કે એને કોઈ દિવસ કોઈ સ્ટીરોડ કેવું કંઈ નઈ લીધુંને,
ના ના ના ના આ બધું ડ્રગ્સ,
અમે ના માની મેડમ એ તમે કોઈ એમ ના માનાય બરાબર છે, એટલે અમે અમારી રીતના જોઈ લઈશું. બરાબર મેડમ ઓકે હવે મેડમ અ હું શુ કહ્યું છું. કે આજે આપડે સેશન અત્યારે જે ચાલુ છે, એ પતે પછી દ સ્પોટ પાછો ચાલુ કરીએ.
હા તોએ સેશન શરી ઉપર ઘરું છે, એભી વિચારી લેજો, કેમ કે, તો શું ટાઈમ વેસ્ટના થાઈ હા જય એ શ્રીરામ,
ચા પીવુ